છો
જય શ્રી ક્રિષ્ના એકદમ મજામાં છો તમે કેમ છો?
મજામાં છે પરંતુ આ આજકાલ હમણાં બધી પ્રદુષણ ની બધી મારામારી બધી થઈ રહી છે, એ બધી જ વાતચીત આજકાલ તો કર્યા કરે છે ઘરે ભી. કારણ કે પ્રદુષણ બહુ વધી ગયું છે એ બધી વાતચીત થયા કરે છે. તમારા બાજુ કેવું છે બધું પ્રદુષણ વાળું?
અમારા બાજુ તો ચાલી રહ્યું છે પ્રદુષણ. કારણ કે જે અમારા ગામના લોકો છે તે તો પ્રદુષણ થોડું ઘણ કરી રહ્યા છે કારણ કે ગમે ત્યાં ધૂમ્રપાન કરી વ્યસન કરીને પછી કોઈ પણ આવું તંબાકુ ખાઈને ગમે ત્યાં ફેંકી દે છે અને એ લોકો એ પણ નથી સમજતા કે જે ખા એ લોકો જે વ્યસન કરતા છે તે લોકો એ શરીર માટે કેટલું ઝેરી છે પણ અમે શું કરીએ એ લોકોની મગજ છે આપણે કેટલું કે એને પણ ફાયદો નથી કે એ લોકોને કે આવું ન ખાવું જોઈએ આવું વ્યસન ના કરવું જોઈએ તો પણ એ લોકો કરે જ હવે કરી શું કારણ કે આટલું બધું ધૂમ્રપાન તમે જાણો છો કે એ લોકો લોકો કરે છે. તેમાં પણ જે તમે એ લોકો ખાય છે તે બધું ધુમ્રપાન કે પછી દારૂ કે કોઈ પણ વસ્તુ વ્યસન કરે છે, તેમાં ઉપર આપી જ દે કે પછી તમે આવું ખાવાથી તમને આવુ થશે, તો પણ એ લોકો ખાય છે. તો પછી એ લોકો ની બેદરકારી કેહેવાય છે શું કરી શકીએ આપડે તો કહીએ છીએ પરંતું હવે એ લોકો મનમાં ઘૂસતું નથી પછી કે ફાયદો જ શું એટલે કે હવે એ લોકો ની ઈચ્છા હોય એ લોકોનું આયુષ્ય ઘટશે આપણે શું કરી શકીએ એટલે કે કે હવે વ્યસન ન કરવો જોઈએ ને ગમે ત્યાં કચરો નહી નાખવો જોઈએ અમે તો બધી કોમ્પલેન કરી જ રહ્યા છ છેએ ગામના વડાને સરપંચને કે આવું ની કરવું જોઈએ ને તે આ લોકોને સમજાવવા યોગ્ય રીતે કરી જ રહ્યા છે, અને એ લોકોને એવો દંડ પણ ફટકાશે કારણ કે કચરો કરીશ તો અમારા જે ગામના વડીલ છે તે લોકો દંડ પેલો નક્કી કરેલો છે કે તમે કચરો કરીશ તો તમેં આટલો દંડ લાગશે જ અને પછી અમારા ગામમાં આવા ઘણા બધા લોકોને આવા દંડનો પેલો થયું છે, એટલે બધા દંડ પણ ભરે છે અને થોડો ઘણો હમણે તો થોડાક દિવસમાં થોડો ઘણો સુધારો દેખાવા માંડ્યો છે અને બધા લોકો જ સુધારવા લાગ્યા એવું લાગ્યું છે. પરંતુ હવે એ લોકો તો વ્યસન ને એવું કરે છે, પરંતુ એમના પરિવાર માટે શું થશે એ લોકો એ ન વિચારતા કે તમારે કરનાર અચાનક કઈ વસ્તુ થઈ પડશે તો તમારા પરિવાર શું કરશે એટલે એ લોકો વિચાર કરવું જોઈએ કે તમે આવું વ્યસન મેં કરા તો પછી મારા પરિવારને પછી મારા કોઈ પણ થશે તો પછી મારા પરિવાર ક્યાં જશે અને શું કરશે એટલે એ લોકો એટલે જે બધા લોકો વ્યસન કરે છે પોતાના પરિવાર માટે વિચારવું જોઈએ કે હું વ્યસન આવું વ્યસન કરીશ તો પછી મારા પરિવારને શું થશે? હું ગમે ત્યારે મારું કઈ થઈ જશે તો મારા પરિવાર ક્યાં જશે એમ, એટલે હમણાંં લોકો એ નથી વિચારતા ગમે તેવુ વ્યસન કરે છે અને આજકાલના જે બાળકો છે નાના નાના બાળકો દસમાં ધોરણવાળા, અગિયારમાં વાળા, બારમાં વાળા એ લોકો પણ તમે જાણો છો કે બધા ધૂમ્રપાન કરે છે, પછી સિગરેટને એવું પી છે પછી આ આલ્કોહોલ પી છે એવું બધું હમણાંથી જ કરવા માંડી રહ્યા છે, હવે એ લોકોને શું કહી શકાય? આજકાલની જે હમણની જનરેશન જે જનરેશન છે એ લોકો જ આવું કરશે તો પછી આગળ જતા ભવિષ્યની પેઢી શું કરશે? એટલે કે એ જ છે કે હમણા જે બાળકોની છે પેઢી આવેલી છે એટલી બધી વિચિત્ર છે કે એ લોકો કઈ માનતા જ નથી ને એકદમ મગજ અલગ જ હોય છે અને ગમે તેવુ એ લોકો પરિસ્થિતિમાં ગમે તેવુ કરી બેસે છે અને ગમે ત્યારે એ લોકોને બધું આવા અ નુકસાનકારકના પીવાલાયક બધા પાણી પછી ગમે તેવા ધુમ્રપાન કરી બેહે છે અને એ લોકો હમણાંથી ટૂંકુ આયુષ્ય થઈ જાય છે ને પછી આગળ જતા એ લોકોને ખુબ તકલીફ પડે જ છે. તમારે શું કેવું છે આ બાબતે જે આજકાલની જનરેશનવાળી બાળકો છે અને તે આ લોકો આવું બધું વ્યસન કરશે તો પ તે લોકોને આગળ જતાં શું થશે એમ.
હા ભાઈ એનું ભવિષ્ય ખુબ જ વધારે ખતરામાં છે એવું મને પણ લાગે છે. કારણ કે જો તે લોકો હમણાંથી જો બધું વ્યસનને બધું કરશે તો તે લોકોને આગળ જતા ખુબ જ વધારે તકલીફ થઈ જવાની સે. કારણ કે જો હમણાં થી વ્યસન ને એવું કરશે તો હમણાં એ લોકોને તો ભાન ના આવશે. કારણ કે હમણાં તો એ લોકો ખૂબ જ ચુસ્ત અને તંદુરસ્ત હશે, કારણ કે એ જવાનીમાં બધા જ લોકો ત તંદુરસ્તને ચુસ્ત રેહશે, પરંતુ જો આપણે ધૂમ્રપાન કરિયા જ કરીએ કરિયા જ કરીએ તો આપણા શરીરને અંદરથી ખૂબ ખલું બનાવી દેતું હોય છે જેથી કરીને થોડાક વર્ષો સુધી જો એ લોકો એવું કર્યા જ કરશે તો અંદર થી એ લોકો મતલબ એકદમ ખોખલા થઈ જશે અને એ લો થી કોઈ પણ વધારે સારું કામ ના થશે અને હાર્ડ કામ થવાનું નથી એથી કરીને ખુબ જ વધારે એવી તકલીફ નો સામનો થવાનો છે એનાથી એટલે આપણે બધું ધ્યાન રાખવું જોઈએ.
હા એટલે એ જ છે. કે હમણાં જે સુધરવુ જોઈએ અને યોગ્ય રીતે શાળાઓ જવું જોઈએ યોગ્ય રીતે ત્યાં ભણવું જોઈએ અને યોગ્ય એ લોકો પતન કરવું જોઈએ અને કારણ કે અમારા ગામના બીજા જે જનરેશન બાળકો એટલે કે હમણાં જે બાળકો છે દસમા બારમાં તે તો અમારા ગામમાં ઘણા બધા કિસ્સાઓ પણ થયેલા હતા તે એજ કે તમારે સાથે કેવું છે કે અમારા ગામમાં એક શાળા એટલે શાળા ચાલી છે તેમાં તે તે કે પાંચ થી બારમા ના ધોરણ ત્યાં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને ત્યાં દસમા બારમા ના વિદ્યાર્થીઓ એટલે કે એક રમત ગમતમાં ભાગ લીધેલો હતો જેમ કે ક્રિકેટમાં એટલે કે એવી મને ખબર મળેલી બો પક્કી ખબર નથી પરંતુ ક્રિકેટમાં એ લોકો ભાગ લીધેલો હતો અને દસમા નોને અલગ ટીમ મને બારમાંને અલગ ટીમ અને ત્યાં વચ્ચે એ લોકો ક્રિકેટ સારી રીતે રમતા હતા પરંતુ એક એવું કોઈ એમ્પાયર ના લીધે એ લોકોને એમ ગુસ્સો આવી ગયો એટલે કે ડિસિઝન તો પરફેક્ટ પરંતુ એ લોકોને હમણાંને અને ત્યાં એક બાળક પાછું ત્યાં એકદમ જેમ કે ધૂમ્રપાન કરીને એકદમ સ્મેલ પણ આવડી હતી ને એકદમ આલ્કોહોલ પીને એવો ત્યાં ઝઘડો કરવા માંડ્યો હતો અને ત્યારે બધા ટીચરોને બધું ખબર પડી કે હમણાંના જે બાળકો છે એટલે અમારા જે અભ્યાસક્રમમાં એટલે જે અમારા સ્કૂલમાં જે ભણતા બાળકો છે તે હમણાંથી જ આવું ધૂમ્રપાન વ્યસન કરતા છે એ લોકોને ત્યારે ખબર પડી અને વચ્ચે વચ્ચે એ લોકોના જે પોકેટમાની એટલે કે જે પોકેટમાંથી પણવા ઘણા બધા જે અ જે ગુટકાઓ ખાય તે પણ નિકયડા હતા અને એ બધી પછી આ આખું પછી ન્યૂઝમાં ચલાવ્યું અને પછી એ લોકોને કીધું અને એના એ લોકોના પરિવાર માટે એમના પરિવાર જે માતા પિતા છે એ જે લોકોના જે વ્યસન કરતા હતા તે લોકોને સમજાયવું અને પછી એ લોકોને યોગ્ય રીતે કીધું ને પછી યોગ્ય રીતે જે બાળકોને સમજાયવુ તું હમણાંથી આવું કરશો તો તમારૂ આગળ જતા તારું શું થશે એ પછી આવું બધું કરવા માગતા હતા એટલે આવું જ છે કે આપડે જે હમણાં બાળકોને છે તે એ લોકોને હમણાં મગજ જ એવું છે કે આવું બધું કરવા બેસી જાય છે અને જે આપડા મોટા મોટા લોકો છે એટલે કે જે વડીલો છે તે પણ હમણાં આવું બધું ખાય છે. એટલે કે જે હમણાં જે હમણા માતા પિતા છે બધું એટલે કે જે પિતા જે લોકોને આવું બધું ખાતા હશે તે લોકોને આવું થાવાનું જ છે ને જે પણ એટલે કે એ લોકો સુધરવું જોઈએ એને એ લોકોએ બાળકોને સમજાવવું જોઈએ કે કરવું જોઈએ અને યોગ્ય રીતે હમણાં જે બાળકોની જનરેશન ચાલી રહી છે યોગ્ય રીતે ભણવામાં ધ્યાન આપે અને એ લોકોના માતા પિતાનું આગળ જતાં નામ રોશન કરે અને યોગ્ય રીતે સારી એવી પ્રવૃત્તિ કરે અને પોતાનું નામ રોશન કરે અને માતા પિતાનું નામ રોશન કર અને એજ છે કે આવું ન કરવું જોઈએને બીજાનું એટલે કે બીજાને જોઈને આપણા મગજને એની ચાલવું જોઈએ કે એ લોકોને આટલું બધું સારું સુખ છે તો આપણને એવું મલવું જ જોઈએ એટલે કે એ અમણાં બાળકોને એવું પણ હોય છે કે જે મોટા મોટા જે ઘરના બાળકો હોય છે તે સ્કૂલ માં ગમે તે સારા યુનિફોર્મમાં પહેરી યોગ્ય પેલું બુટ પહેરના આવે ને યોગ્ય બધું મોઘી મોઘી વસ્તુ પહેર આવે એ લોકો પણ દેખાદેખી પર આવી જાય છે. અને એ લોકો ને એવું છે મને પણ આ જોયે છે અને મને વસ્તુ જોઈએ છે એવું પણ માની જાય છે અને એ લોકો સમજવું જોઈએ ને પહિ કરવું જોઈએ. એટલે જે મળેલુ છે તેમાં જ સંતોષ રાખવો જોઈએ એમ એટલે કે ભવિષ્યમાં તો બધું એટલે કે આગળ જતા બધું મલવાનું જ છે એટલે છે પરંતુ જીક વાર લાગહે ને બધાને અમણે મલી ગયું તે બધાં ને સારું છે એટલે બીજાને બીજાને જોઈને આપણે દેખા દેખી ની કરવું જોએ એ લોકો એ અમણા તો એ પણ બધા બાળકો કરે છે ને બધા ઘરે એવી માંડ ડિમાન્ડ કરે છે કે મને આ જોઈએ જ છે ને પછી માાતા પિતા પણ બિચારા ક્યાંથી લાવે ને ક્યાંથી માતા પિતા તો બિચારા ગમે ત્યા લોન કરીને પછી પૈસા મેળવીને એ તો બધું લઈ આવે છે પરંતુ એ લોકોને પછી ભરવાનાર તકલીફ પડે છે એમ, એટલે કે હમણાં જે બાળકોની જનરેશન છે એવી પણ હોય છે કે દેખા દેખી ઉપર આવી જાય ને આવું બધું વસ્તુ મને જોય જ છે કે બધું માંગે છે, શું તમારા ગામમાં કોઈ આવા કિસ્સા થયેલા છે કે કોઈ દેખા દેખી પરથી કોઈ વસ્તુ કોઈ વસ્તુ, કે પછી કોઈ કાર, કે પછી કોઈ બાઈક લેવા કોઈ પ્રેરી ગયો એમ હોય?
હા ભાઈ એવું બધું કેટલા બધા નાના જે યુવાન લોકો હોય છે એ લોકો વધારે પ્રેરિત હટાવે છે, જેમ કે કોઈ પણ જગ્યાએ એ લોકો જોઈને આવી જાય કે આ વસ્તુ આ માણસે લીધી સે તો તેઓને થઈ જાય કે મતલબમાં અમારે પણ લેવી જ જોઈએ અને મારે પણ બતાવવું જોઈએ પરંતુ આપણી પરિસ્થિતિ આપણેે સમજ જોઈએ કેટલીક વાર એલોકોની પરિસ્થિતિ સારી હોય સે તો એ લોકો લઈ લેતા હોય સે પરંતુ આપણે આ બધું લઈ લેવું જોઈએ અને એવું બધું ન કરવું જોઈએ જેથી કરીને આપણે આ બધો સામનો કરવા માટે આપણે કેટલીક તકલીફ નો સામનો પણ કરવો પડે કારણ કે આ ક આ બધી તકલીફ નો આપણે સામનો કરવા માટે એવું બધું આપડે ન કરવું જોઈએ કારણ કે આપડે ઘરે એટલી ઈન્કમ ન હોય તો આપણે એવું બધું ન કરી શકીએ કારણ કે જે સામે વાળો પક્ષ હોય તો એની પાસે તો વધારે ઈન્કમ હોય તો તે લોકો મતલબમાં એવું બધું કરી શકે પરંતુ આપણે આપણી પરિસ્થિતિ જોવી જોઈએ આપણે પણ દઈશું પરંતુ આપણે થોડો વાર લાગશે કારણ કે, આપડે આપણી પરિસ્થિતિ હિસાબે ચાલવું જોઈએ અને જો આપણેે પણ એ લોકો ના જેવું કરવા ઉતરી આવીએ તો મતલબ આપણા આપણે દેવું ચડી જવાનું સે અને મતલબ આપણે આંગાળી વધી શકશું નહીં પરંતુ આપણે આપણી પરિસ્થિતિ હિસાબે જો ચાલીશું તો આપણે ખુબ જ વધારે અગાડી જઈશું અને યોગ્ય રીતના આપણે આગાડી વધી શકીશું જેથી કરીને આપણા માટા પિતા પણ આપણને ગર્વ મહેસૂસ કરશે આપણા ઉપર જેથી કરીને આપણને ખુબ જ એવું વધારે સારું મહેસૂસ થવાનું સે પરંતુ આપણે બીજી વાત એ પણ ન ભૂલવી જોઈએ કે જે મતલબ યુવાન લોકો હોય છે તે બીજાથી પ્રેરિત થઈને પણ ધૂમ્રપાન કે અન્ય વસ્તુઓનું સેવન પણ કરતા હોય છે, જેમ કે અમારા ગામમાં એવું બધું મેં કેટલીક જોવા મળ્યું સે કે પેલા કોઈ પણ ધૂમ્રપાન કેવું ન કરતું હતું પરંતુ બીજાને જોઈને તેઓ ખૂબ જ વધારે ધૂમ્રપાન અને અ સ્મોકિંગ કરતા થઈ ગયા સે અને જેથી કરીને આ ખૂબ જ વધારે પરેશાની નો સામનો પણ કરવો પડ્યો છે કારણ કે કેટલાક લોકોને કેન્સર પણ થયું સે અને કેટલાક પૈસા પણ વેસ્ટ થઈ ગયા સે કારણ કે તેઓ જે આખા મતલબ માં વર્ષથી કેટલા વર્ષોથી પૈસા કમાવીને જે મતલબમાં બચાવીને મુકેલા હતા તો તે પૈસા તેઓના આખા ઈલાજ માં નીકળી ગયા હશે, કારણ કે તમને ખબર જ છે કે જયારે કેન્સર જેવી હાની બીમારી થાય સે તો ત્યારે કેટલાક એવા પૈસાની જરૂર પડતી હોય સે અને કેટલાક પૈસા લગાવ્યા પસી પણ માણસ બચી શકતો નથી પરંતુ ટોબી કેટલાક લોકો ધૂમ્રપાન અને તંબાકુ કરતા હોય સે અને પોતાનો જીવ જોખમમાં નાખતા હોય સે તો જેથી કરીને એ બધું ન પીવું જોઈએ ન ખું જોઈએ તેથી આપને ધૂમ્રપાન ને તંબાકુ ન ખાવાથી આપણને કેન્સર જેવી બીમારી પણ ન થશે અને કેટલાક પૈસા પણ ન બગડશે તમારે શું કેવું સે આ બાબત ઉપર?
જો ને યુએસન કરીશું આલ્કોહોલ ની પીસું તો જેટલા આપણે એટલામાં જે ખર્ચ થતા પૈસા છે તે આપડા આ મહિને બચાવએ તો આપણને ઘણી બધી ઈન્કમ થઈ શકે છે અને આપણે એજ વિચારવું જોઈએ કે આવું તો કરવું જ નહી કરવું જ જોઈએ જ નહીં કારણ કે આપણે એવું કરશું તો આપડા પરિવાર પરિવારનો શું થશે એ તો જીક વિચારવું જોઈએ એટલે કે આ વ્યસથી દૂર રહેવું જોઈએ. અને એ તમે કીધું કે આજકાલની જનરે શન વાળા બાળકોને સેમિનાર યોજવા જોઈએ કે આવા જે કેમ્પ કરવા જોઈએ કે આ બધા જે આજકાલની જનરેશન નહીં કરવું જોઈએ વ્યસનો ની કરવા જોઈએ ને યોગ્ય સારી પરિસ્થિતિ એટલે કે યોગ્ય પ્રવૃતિ કરવી જોઈએ અને સારી રીતે ભણવા મા ધ્યાન આપવુ જ જોઈએ. સારું મળીએ પાછા આપડે એ જ છે કે આજકાલની જનરેશન તો એ જ છે પરંતુ હવે સુધારવા માટે ઘણા બધા આપણે પ્રયત્ન કરીશું આગળ જતા આપણે આવી બધી ઘણી બધી બાબતો આપડે પર વાત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ.